મજામાં તમે કેમ છો?
પણ મજામાં છે તમારા તબિયત પાણી
મારા તબિયત પાણી સારા છે તો મને તમે જણાવશો તમે મને કોલ શું કરવા કર્યો હતો?
હા તો મેં તમને કોલ એટલા માટે કર્યો છે, કે તમે પેલા તમારા ભાઈબંધ અભિષેક ને જાણો છો? હા તો મેં શું છે કે અભિષેકનો ભાઈબન બોલું છું, અને મેં એને એવું કીધું હતું, કે અત્યારે ઉનાળા ભર ઉનાળાની સીઝન આવી ગઈ છે, લોકો ગરમીમાં રખડે છેને આવું તેવુંને, બીમાર પડે છે એટલા માટે માટે મેં તમારી પાસે, એ સી એ સી લેવા માટે તમારી જે છે તે કોલ કર્યો છે, કે એવો એ કેહેતો હતો કે, મારે એક ભાઈબન છે જે એ સી વેચે છે, એમ તે એને મને તમારો કોન્ટેક્ટ નંબર આપ્યો હતો, તો એટલા માટે મેં તને ફોન કર્યો તો શું તમે એ સી વેચો છો સાચી વાત છે તમારી એની દુકાન છે?
હા હા તમને ખબર નથી, મારે જે શિવ સ શિવસાગર છે, ત્યાં એક જે પેલી પાણીપુરીની ફેમસ દુકાન છે ને તેની સામે મારું, શિવસાગર- કરીને ઇલેક્ટ્રોનિક્સ દુકાન છે તેની એકદમ વડોદરાની ફેમસ દુકાન છે અને ત્યાં તમારે ત્યાં પા થ્રી સ્ટાર થી ચાલુ થાય છે એ સી, તે સેવન તાર સેવન સ્ટાર લગીની એસી છે તો તમે મને જણાવજો પણ એ સી વિશે થોડી માહિતી છે કે હું તમને જણાવું.
ના ના એ બધી વાત તો તમારે સાચી છે, પરંતુ મેં તમને કોન્ટેક એટલા માટે કર્યો છે, કે મારે શું છે કે મારા ઘરમાં જે એક રૂમ છે, તે એક રૂમમાં લગાવવા માટે, એ સી જોઈએ છે મતલબ થ્રી તારત અથવા તો ફોર્સ. તારનો એસી હશે, તો ચાલશે તો તે છતાં પણ તમે મને છે તે થોડીક માહિતી આપો એ સી વિશે. કે શું છે કે મને પણ ખબર પડે કે આમાં શું શું આમ આવે એટલે મને જરાક માહિતી આપો.
તો હું તમને જણાવ. તો કે તમારે એ ઘરની અંદર એ સી લગાવું છે. કે થ્રી સ્ટારથી ફોર સ્ટાર વચ્ચે. તો હું તમને પેલા જાણો સ્ત્રી તારની અંદર એવું હોય છે કે. થ્રી સ્ટાર એ સી છે તેની અંદર લાઈટ બિલ વ દરે આવેે છે. પછી તેની અંદર મેન્ટેનન્સ વધારે છે, અને તે એની ગેરંટી પાંચ વર્ષની અંદર હોય છે, પછી ફોર સ્ટાર રેટિંગ તે થ્રી સ્ટાર કરતાં થોડુંક લાઈટ બિલ ઓછું આવે છે, તેની અંદર થોડી મેન્ટેનન્સની જરૂર એટલી બધી પડ નથી પરંતુ જયારે તે મેન્ટેનસ કરાવો ત્યારે તેની અંદર ખર્ચો વધારે નીકળે, કે મોટર બરી ગઈ હોય પછી તેનું જે કુલિંગ ફેન હોય તે બરી ગયો હોય તેની અંદર એવી બહુ ખાસ સમજ્યા સર્જાય છે, પરંતુ હુ તમને જણાવું ને મારા જે એક્સપિરિયન્સ મુજબ તો તમારે, ફાઈવ સ્ટારની એ સી લો કે સેવન સ્ટારની જ એ સી લેતા, બાકી એસી લેતા ના તમે તો તમને બીજું કઈ માહિતી જોઈએ શે?
હા તો આ તમે જે છે, તે મને થ્રી સ્ટાર અને ફોર સ્ટાર નો સમજાયું, તો શું છે કે તમે જેમ કીધું કે, તમે થ્રી સ્ટાર ને ફોર સાર ફાઈવ સ્ટાર છે, તે તમે લો. તો મને જરાક તમે એ સમજાવશો કે ફાઈવ સ્ટાર ના એ સી ના શું ફાયદા છે.
હા હા હું તમને બિલકુલ જણાવીશ ને, કે જો પેલા તો થ્રી સ્ટાર અને ફોર સ્ટાર ન તમને મેં જણાવ્યું એ પ્રમાણે ફાઈવ સ્ટાર અને સેવન સ્ટાર, ફાઈવ સ્ટાર એસી એવી વસ્તુ છે, કે તેની અંદર તમારે લાઈટ ટ ગેર ત લખ્યા તમારું ફવ સ્ટારની એ સી લગાવો અને થ્રી સ્ટારની એ સી બંને વચ્ચે કમ્પેરિઝન કરો તો તેની અંદર હજાર વર્ષે એક હજાર રૂપિયાનો તમને ડિફરન્સ જોવા મળશે, કે ફ સ્ટારની, એ સી છે અને થ્રી સ્ટારની એસી તેની લાઈટ બિલની અંદર ફૂલ અને એકદમ લાઈટ બિલનું બહુ તમને જોવા મળશે ડિફરન્ટ, પછી તેની મેન્ટેનન્સની વાત કરું, કે ફાઈવ સ્ટાર એ સી છે કે તમે તેને સંગ ચોવીસ કલાક ચલાવો તો હોય તેને કઈ થાય નહી અને તેનો કુલિંગ ફેન તે ગરમય ન થાયને તેને, બરવાની સંભાવના નહીં કારણ કે ફાઈવ સ્ટારની અંદર ફેન આવવા એ, અંદરથી અલગ રીતે બનાવેલો હોય, કે જયારે એ સી ચાલુ હોય ત્યારે રૂમની જે ગરમ હવા હોય બહાર ફેકે, ત્યારે એ સી ન જે કુલિંગ ફેન હોય તે પણ સંગા સંગા ઠંડો થતો જાય, તેથી તમને કોઈ જે પંખો હોય તે બરી ના શકે તેથી મારું તો માનવું છે, કે તમે ફાઈવ સ્ટાર એ સી લગાવો અને તેની સાથે એક હું તમને સલહ આપું. કે જયારે ફાઈવ સ્ટાર એ સી લગાવો ને ત્યારે તેમને પેલી બે ત્રણ સર્વિસ ફ્રી હોય છે અમુક. કંપની સાથે. દાખલા તરીકે એલ જી ની છે. પછી, વંડરફૂલ વગેરે જેવી એ સીની જે કંપની છે. તેની અંદર, ત્રણ સર્વિસ ફ્રી હોય. તો તમારે, જ્યારે તમે બિલ બનાવો ને ત્યારે તેની અંદર જોઈ લેવું અને તેની અંદર, જે બિલ વાળું દુકાન છે તેની સહી પણ જોઈ લેવી જેથી તમારે પેલી ત્રણ જે આપણે સર્વિસ કરાવએ તે ફ્રીમાં મળે અને જે ખર્ચો થાય, ખાલી આપણે ખર્ચો જે અંદર એ સીમ થાય એ એકલો ચૂકવવાનું રહે, પરંતુ જ્યારે સર્વિસ કરાવો ત્યારે તમારે કોઈ પણ જાત ન પૈસા ચૂકવવાના થતા નથી, તો તમને જણાવો કે તમારે એ સી તી. કઈ કંપની લ લેવી છે કઈ કંપનીની નથી લેવી, તમને થોડીક મને જણાવશો કઈ કંપનીની ખરીદવા માંગો છો તમે.
હા તો મને જોઈને તો એવું લાગી રહ્યું છે કે દખો મેં અત્યાર સુધી એ સી જોઈ છે, ત્યાં સુધી એલજી કંપનીની જે એ સી છે તે સારામાં સારી એ, સી છે. તો મેં તમાને એ કેવા માંગુ છુ, કે તમે જે છે. તો મને થ્રી સ્ટાર ફોર સ્ટાર એ સી લેવાની ના પડી, ને સીધી ફાઈવ સ્ટાર એ સી ની વાત કરી કે તે સારી કન્ડિશનમાં હોય છે તેનું સર્વિસ ચાર્જ ફ્રી આવે છે, તો મને જરાક એવું સમજાવશો કે એની પ્રઇસ કેટલી હોય છે. ને એ બાબત માટે તેનો ખર્ચોને તમે જેમ જણાવ્યું તેમ, કે કઈ કંપનીની હારી પડે છે, તે બધું જ તમે જણાવશો કિંમત હંગાતે.
હા હા હું જણાવ ને, કે જો તમે થ્રી સ્ટાર એ સી લેવા જશો તો પચીસ હજાર થી ચાલુ થઈ જશે, અને મિનિમમ ચાલીસ હજાર લગી મળી જશે, પછી ફોર સ્ટાર રેટિંગ એ પણ તમને પચીસ હજાર થી ચાલુ થાય ને ચાલીસ હજારની વચ્ચે મળી જાય, પરંતુ જે ફાઈવ સ્ટાર એ સી છે તે ચાલુ પાંત્રીસ હજારથી થાય પાંત્રીસ હજાર નવસો નવ્વાણું, અને ખતમ તો એક લાખ દોઢ લાખ જેવી કંપની અને જેવી તમે એ સી લો એ પ્રમાણેનેની, મારું તો માનવું છે કે તમારે ફોર સારની અંદર તમે પચીસ હજાર લગાવવાનો છો કે પચીસ થી પચાસ, એટલે પચીસ હજાર પાંચસો પચીસ હજાર જે તમે નવસો નવ્વાણું વગેરે. એની કરતાં તમે ઈ એમ આઈ પર લઈ લો એટલા પચીસ હજાર ભરો અને ફાઇવ સ્ટાર એ સી લઈ લો, ખાલી દસ હજાર તમારે ખાલી ઈ એમ આઈ આવશે એમાં પાંચ રૂ પાંચ ઈ એમ આઈ કરાવ દિયાની, મહિનાની બે હજાર તો તમારે ફાઇવ સ્ટાર એ સી પણ આવી જાય અને તે ઈ એમ આઈ પર પત થઈ જાય અને લાઈટ બિલ તમારું ઓછું આવે મેન્ટેનસ ઓછું, આવે પછી તમારે વર્ષે વર્ષ ઉનાળાની અંદર જય્યારે એ સી ચલાવીને બેઠ્યા હોય. તમને અ અચાનક તમારી થ્રી સ ટાર એ સી હોય તો, વધ દર ઉનાળા ની અંદર ગરમી બહાર પડતી હોય તો રૂમ વધારે ગરમ થયો હોયને તે રૂમ ની હવા ગરમ બહાર કાઢવા માટે તમે એ સી અઢાર પર લગાવી હોય અને તે બીસ થી બળી શકે છે, તો મારું તો માનો ફાઈવ સ્ટાર જ લેવું ગમે તેવી ગરમી પડે ફ તાર એ સી ને કઈ થાય ના ગમે એટલું તમે અઢાર, અઢાર પર રાખી દો ને તો એ તમન ચોવીસ કલાક નોન સ્ટોપ ઠંડી હવા આપે તો મારું તો માનો તમે ફાઇવ સ્ટાર એ સી જ લો થ્રી સ્ટાર એ સી અને ફોર સ્ટાર એ સી પર જતા જ ના
ઓકે મને તમારી વાત સાંભળીને હવે એવું લાગે છે, કે મારે પણ જે છે તે ફાઈવ સ્ટાર એસી લેવી જોઈએ, પરંતુ મને જરાક એવું જણાવશો કે, ઉદાહરણ તરીકે જો તમે એસી લેવાની વાત કરો છો ઠીક છે, તો હવે મેં મારા ઘરમાં એસી લીધું લગાવી દીધું પરંતુ મારા ઘરમાં જે છે તે સોલર પેનલ સોલર પેનલ જે મેં મારા ધાબા પર નાખેલી છે અને એના કારણે અમારા ઘરનું લાાઈટ બિલ ઓછું આવે તો એનાથી એસી ને કઈ અસર પડે તો કઈ મને જણાવશો, મતલબ કે શું છે કે જેમ આપણે એસીમાં, એસી જયારે નતી એ વખતે સોલર પેનલ હતું ત્યારે લાાઈટ બિલ ઓછું આવતું હતું પરંતુ શું છે કે હવે એસી લાગી ગઈ છે, હવે એ પ્રમાણે લાાઈટ બિલ આપડે જોવા જઈએ તો કેવું વધારે આવે કે ઓછું આવે તો મને જરાક જણાવો ઓ, ફો
હા, તો હું તમને જણાવીશ કે તમારું, પહેલા તો મને એ જણાવો કે તમારું સોનલ પેનલ કેટલા વોટનું છે કે એક કિલો વોટનું છે કે પાંચ કિલો વોટનું છે કે નવ કિલો વોટનું છે કે દસ કિલો વોટનું તમે મને જણાવો પેલા
હ, મતલબ કે અમારી જે એક પ્લેટ છે જે દસ કિલો વોલ્ટેજ એક સાથે ભેગું કરી શકે છે એમ અમારા ધાબા પર આખી દસ પ્લેટ છે
હા, તો તમારા ધાબા પર દસ કિલો વાટનું સોલર પેનલ લાગ્યું તો મારું તો અંદાજ પ્રમાણે દસ કિલો વોટ એટલે મિનિમમ દિવસની પચાસ યુનિટ વીજળી બને તો, તમારે ફાયદો જ છે કારણ કે ફાઇવ એસી લેશો તો તમારે લાઈટ બિલ જે આવલું એ પ્રમાણે જ આવશે ખાલી સો રૂ, બસ્સો, રૂપિયાનો જ ફરક પડશે, કારણ કે તમારા ઘરની અંદર દસ કિલો વોટનું સોલર પેનલ લગેલું છે, અને તે દસ કિલો વાટનું છે, એટલે એક કલાક દર, પાંચ યુનિટ પેદા કરી શકે એટલે તમારા ઘરની અંદર એસી લગાવો તો ફાયદો જ થાય કારણ કે એસી છે એ એક કિલો વોટ કલાકનું કન્ઝ્યુમ કરે અને તમારા ઘરની અંદર દસ કિલો વોટનું એટલે ફાયદો જ છે તો, મને જણાવશો કે એસી તમે કારે લેવા આવશો અને તેનું બિલ બુક અને તમારું નામ આપી દેજો તો હું તમારું બિલ બનાવી રાખું
તો, મેં તમને વોટ્સઅપ કરી આપીશ કારણ જે આજ જે તમારો વોટ્સઅપ નંબર છે, તો મેં તમારેસે જ આ જ નંબર પર વોટ્સપ કરી આપીશ, તો સારું મેં જ્યારે મલવા આવાનું હશે ત્યારે મેં તમોને આ જ નંબર પર પાછો રિટર્ન ફોન કરીશ તો શું છે કે મે ત મને મલવા તમે, અમન સારા, સારા, ફાઈવ સ્ટાર કન્ડિશન એસી બ બતાવજો તો મને જે સારું લાગશે, યોગ્ય લાગશે તે અમે પરચેસ કરી લઈશું, ને તમે જેમ કીધી એમ તેમ ઈ એમ આઈ કરાવીશું તો સારું અત્યારે મારે કામ છે એ તો મુું જરા જાઉ છું
હા, તો વાંધો નહી અમે ફ્રી ડિલેવરી પણ છીએ એટલે તમારે ક્યાં ફ્રી ડિલેવરી આપી દઈશું
ઓકે, ઓકે